હમ.
હા બોલો.
આ તું જો તારો અવાજે.
મારો જ અવાજ હેને બી હમણાં તો વાત કરીતી બપોરે.
હા અલગ લાગ્યો મોટો અવાજ લાગ્યો એટલે મને કે માસ એ નહી બોલતા ને.
હું જઉં હમણાં એકચુલી શું આઈસક્રીમ ખાતી ને એટલે જરાક જાડો થઈ ગ્યોહ.
અચ્છા.
યસ.
એકલા એકલા ખાઈ જાવ એવું ના હાલે તો પછી કેવાય નઈ.
આ આત આરે વસ્તુઓ ખાઈ લેવાની તમને વીમારે બોન નાની કે થાવાની.
એવું ના હાલે.
કા ના હાલે ને તમે લોકો એકલા એકલા ફરવા જઈએ કર હતામાં આઈસ્ક્રીમ દીખાઈ એક તો એકલા.
એકલા એકલા ફરવા.
હક.
ક્યારે?
આા વેલેન્ટાઈન્સ દિન કોણ ગ્યું તું એકલે એટલું ફરવા ત એ મારી યાદ આવી તો નથી આવી.
ના અમે ક્યાં એક ગ્યાતા અમારા ભેગા બીજાય હતા ઘણા.
હા હા.
તો એકલા જ એકલા હવે આને લઈ જવાય એકલી.
હાલને એટલે
આને
અચ્છા આ મારી બુનને.
હા.
એમાં શું હાલિયાશે એમ બીક ના લાગે એને એકલાથે એક ત્યાં રેવા થે હમ.
એકલા એકલા આઈસક્રીમ ના ખવાય પણ બીજું બધું હાલે.
અરે આ અમને બધું હાલે અહિયા અમારા ત્યાં બધું એકલું એકલું જ ખાવાય.
ગુરુ ને ચરાયા વગર ના ખવાય.
ગુરુને ચ ચઢાવશું ને ના ક્યાં કીધી ચઢાવશું ચડા સુ ગુરુ ને સુખા પેરૂ ઈકો. ઓ ગુરૂ ને ખાલે આઈસક્રીમ ના ખવરાવાય ને અખર ના લાગે. આમ પ્રોપર કેમ પૂરું આમ હેમ્પર રેડી હોય તો આખર લાગે ને.
તો પછી શું મળેલું રાયપુર માં એવુ.
બધું મળેલું શુંખપેરુ ઇકો.
તમારું ફેમસ કો?
અયા ન ફેમસ જેમ કે હવે છત્તીસગઢિયા ન તમે ડીશ કેશો તો જે છત્તીસગઢીયા જે મોન મેન જે હે લોકા રાઈસ ખાવાવાળા એ. તો એમ છે તમને બધુ મળશે એના એકોર્ડિંગ રાઇઝના અકોર્ડિંગ
એ તલે બીજા સાઉથ ઇન્ડિયન એ ને પણ
ના અહીંયા બધા ભાત ગણી ખાય મત ભાત મતલબ ભાત ની આમ ચોખ્ખાની આઈટમો ઘણી ખાય પ્રોપર.
હા તો એ તો સાઉથ ઈન્ડિયન જેવું જ થયું ને એ લોકો ભાઈ ઈડલીને ઢોસા ને એવું વધારે ખાય તો એ ચો ચોખાની જ આઇટમ થીને.
હા ઈ એ કે આપણા અમે લોકો સાઉથ ઇન્ડિયનની કેટેગરીમાં ના આવ્યા અમે લોક થોડાક અલગ ટાઈપ ના પગા લઈને શું કરે.
અચ્છા એવું હે.
હોવવે.
તો અમને તો પેલી વખત ખબર પડે અમને એમ કે આ ચોખા જે એ ખાલી સાઉથ ઈન્ડિયામાં જ ખવાય.
ના ના મતલબ યા છત્તીસગઢ રાયપુરમાં મેન. ચોખાનું જ ઘણું મહત્વ હે. અહીંયા છત્તીસગઢે બધા ચોખુજ ચોખાજ ઘરમાં ખાય.
હા બીજું મોમોસ ને પીઝઝા ને એવું બધું ના મળે.
ના ભઈ મને બધું મળે અમે હ જંગલમાં નથી રેતા અહીં બધું અમને મળે. જે ચાાઈનીઝ ફૂડ, ઇટાલિયન ફૂડ, થાઈ ફૂડ બધું મળે.
હા તો વાંધો નઈ આવશું ત્યારે એ ખવડાવજો ગુરુ ને દક્ષિણા એવી રીતે. ચડાવજો બીજું શું.
હા હા તો એ જ વાત જોઈ ને ગુરુ કઈ આવે તો હિસાબે પછી અમેલું કે દક્ષિણ જ ચલાવી ને.
હ અમે એમ જ થોડા આવશું તમે કઈક નવા જૂની કરો હાકલ કરો તો આવશુ.
અરે એ જરૂર ના હોય કઈ એવડું પછી નવા જૂની ને લક્ષ ન બર્ડે હતો. તો ને આજે આવું તું ને.
એવી નવા જૂની એટલી નાની નાની નઈ. મોટી જ આમ હિરો સિમાને નાગા સાકી ઉપર કેમ હું પરમાણુ બોમ્બ ફોડ્યો હતો એ બી મોટી .
અરે ના ના એ હમણા કરશું ભલે હજી વારને હજી તો ફિહાલ પે હૈદરાબાદ વાળા પ પતી જાય એને પછી આપણો વારો.
એવું ના હાલે તો તો ડ્રાય ડ્રાય બધું હુકું થઈ જશે ત્યાં હુધી.
ની થાય ને ની થાય ને આમ તમે હૈદરાબાદ હૈદરાબાદ વાળા લાડવા પચાવી લો ને પચાવી બીજા લાડવા ઊભા થાય ને.
તો એના તો કેટલા હમણાં એક બે વર્ષમાં એને લાડવા પૂવા કરી નાખશું એના.
હા તો બસ એક બે વરસ પછી મારો વારો આવશે શાંતિ અને એને એ વેચે પછી પાટણિયા ઉભા થશે ને.
હા એ લોકો તો વળી ઊભા થશે પાછા.
આ તો મત સગા હાડા હાડી પથી તો ખુશી હેજ ની.
એ તો આપણ ઈ તો અહ્યા ગુજરાતમાં છે ને. ગુજરાતની બારે નીકળવું એ.
તો એ જરૂર નો હોય કે હર હર ફેરે કોઈક બકરા ને બકરી જ બનાવવું હોય. આમે લોકો જીવા દો ભય થોડું.
ના ના ના ઈ તો રેવાનું.
વાહ એવું થોડી ના હોય ભઈ થોડુંક અમે ભી ચાહે કે થોડુંક જીવી. આમ બેચલર લાાઈફ થોડુંક. હા ઠીક હ તોક લાંબી એજ ર જવા વેસ્ટલનમાં
તો એવું થોડું હોય હવે. પચીસે લગ્ન કરી દેવાના પછી થઈ જાય ને પછી ક્યાં ટેન્શન હૈ.
ના ના ના અમાર વારો આવસે ત્યાર હુદી તમારે ત્યાં વળી લાડવા ઉભા થશે.
એ તો ત્યાં જલ્દી કરો તો અમને શું એને અંદર લાડવા ખણી ને આવવા પડશે ભેગા.
. આખર ને મને તો બહ મજા આવે એવા લાડવા ખાવાની. મતલબ એવા લાડવા રમાડવાની.
અરે ભય ઈ અલગ વસ્તુ હે.
અ વસ્તુ બધ
તમને તમને તો ખાલી રમાડવું કેટલું હોય અડધો કલાક રાખો તમે ગુલી મૂલી ગુલી મૂલી કરીને. પછી અમને સહાચવવાનું હોય એનું શું.
અમે હાચવી લેશું ને ભઈ માસ્યું શું કામ ની અમે કામ કરી લેશું બધું હાચવી લેસુ.
માછીયુ છી ના ધોવડાવે ને.
હા ઈ હે ઈ થોડુંક શું ઈ કોણ કરે ઈ એની માવુનું કામ હોય.
જો એટલે જ ને ઈજ તો મેઈન પ્રોબ્લેમ હે. હમણાં વચ્ચે વચ્ચે છે ને રીલ્સ આવીતી ઇન્સ્ટાગ્રામમાં. એટલે મતલબ મોટા છોક છોકરાએ એટલે મીન બનાયું તું એવું કે જયારે મમ્મી ખાવા બેહે ને તહીં જ છી આવે. ત્યારે ઈ કંઈક રસોઈ બનાવા બેહે ને તઈ જ છી આવે. એટલે ઈ સિસ્ટમ અમારે કને અમે ઓળ ગી ગયા અહીંયા જયારે ભાભી બેસે ને ત્યારે જ ઈ એના બધાં ઈ ઉભા થાય.
હહ અચ્છા.
હા
એતો એ એ તો બહુ હખરને એને એક્સપિરિયન્સ મળેરો ચીજુનો પેલેથી જોવા મળેરુ. કેટલું હખર.
અને એનાથી ખરાબ એક્સપિરિયન્સ થયો તો. એક તો મોઢું, મોઢું. મોઢું બગાડવામાં તો એક નંબર હે.
ઈ ભી હૈ. પણ ઇજ કઈરા હવે જે અમારો વારો આવે ને તે પેલા અમે ચાહીરા અમે એકવાર નવસારી આવી. લાડવા ખાવા. એવી અમારી ઈચ્છાઓ હે હોવે.
હા તો ઈ બેટર હેને. આવો તો સારું. ત્યાં સુધી લગભગ નંબર લાગી જાશે. હવે તમે પાંચ વર્ષનું કોરા તો, પાંચ વર્ષનું કોરા તો પછી પાંચ વર્ષમાં તો નંબર લગાડવો જ પડશે ને.
હા લગાડો પડશે, લગાડો પડશે.
એઈ પછી તો બુઢા થઈ જશુ શું કામનું, ને બીજું કે આ રેકોર્ડિંગ તો આપ મારા હાળા કને ગયું તો એ લોકો કે ઈ કેશે આ લોકોનું રેકોર્ડિંગ ટ્રાન્સ અ એટલે ઉ કેતીતી ને તું જે ટ્રાન્સક્રિપ્શન કરવાનું. એનામાં મજા આવશે.
અ ના બરોબર હે. જેહે થાયરુ અક્ષ સરસ માટે થાયરુ તો અમારા પછી લાડવાના જોજો પેલા તમે તમારે લાડવાનું હાંચવો.
જોઈએ હવે શું થશે ભવિષ્યમાં.
હા ઈત હે યા. બાકી હનીમૂન વગેરા ક્યાં જશો?
તો બીજાના લાડવાની ખુશી વધારે હોય.
હા અરે તો ઠીક હેને હમણાં હે ને હજી ખુશી હે, પછી તમારા હાડા લોકા હે.
તો કેટલા ત્રણ જ હેને ઈ ત્રણને ત્રણ વરમાં પતાઈ દેશું.
હા તો ઠીક હેને હજી વારે ત્રણ વર કંઈક મોટી વાત હે ઈ ત્રણ વર.
ઈ તો એવું થોડી હે? હવે આ એક વરસમાં ખુશીનું થશે પછી વચ્ચે તને લઈ લેશું પછી ભલે ને
કા કા કઈ ખુશીમાં આવડું મને સુકામ આવડું ત પ્રા તમ લોકને.
કેટલી મોટી થઈ ગી હો હવે.
ક્યાં ક્યાં ક્યાં મોટી થિવાથી વારે મને મોટી થવાની.
પછી બુદ્ધિ થઈ મેને કરીશ કે.
તો ભી હમણાં બૂઢી થઈને કરીશ તોય હજી છોરીયુનું ડિમાન્ડ હે માર્કેટમાં તો વાંધો નથી.
એની જ ડિમાન્ડ હે, એટલે તો પ્રોબ્લેમ હે.
યસ એટલા હાટુ જ અમે લોકો પ્રોફિટમાં જઈ કોઈ બી એજ એવેલેબલ છે આમારા આટો.
ના ના ના ના ટ્રેન ચેન્જ થાયરો હોવે જો જો.
ઈ જે થશે તઈ વાત પર હમણાં સ માર્કેટમાં અ કટોતી હૈ હમણાં
મા માર્કેટમાં હવે છોરા હે ને આમ જરાક સિક્યોર સાઈડ થઇ ગયા હે.
અચ્છા હિલ સ્ટેશન પછી બાથરૂમની ટાઈલ્સ ને બ્લુડ્ર.
હ હવે ખબર પડી.
એ તો એઈ જ તો જ્યાં ભી જાઓ હનીમૂન માં એવી જગ્યામાં ના જજો અવોઈડ કરજો એવી જગાઓ.
હવે એના સિવાય બીજું રીયુ શું હે લે.
બીચ વીચમાં જજો ને તો.
બીચમાં તો દરિયો હોય ને.
તો દરિયો દરિયો તો દરિયોમાં શું કંઈ ના થાય દરિયામાં
એમાં એક વાર ખોવાય જાય ને પાછો મલે નઈ મલે તો છેક મલે.
અરે પણ તમને સ્વિમિંગ કરતા આવડેને પણ
સ્વિમિંગ કેટલું સ્વિમિંગ કરવા ની અહિયાંથી કઈ. અહીંયા થી કઈ આ ઓલું થોડું એ સ્વિમિંગ મલેશિયા પહોંચવાનું ઈન્ડોનેશિયા કા તો બાલી ત્રણ જગ્યા સિંગાપોર. ઓસ્ટ્રેલિયા ઈ ચાર દેશ માંથી એક જગ્યા એ બોડી મલે.
નાના અમને મારી બોન માથે વિશ્વાસ છે એવું કાઈ ની કરે. ને કરશે તો તમને એનો હાથ જાલ લેવાનો તું પડ તો હું એ પડું એવું કામ કરવાનું હો.
એ એવું ની ઈ તો મને ખબર એવું નહિ કરે ડાઈ એ બઉ.
બઉ બઉ હદ હદ પાર ડાયએ એટલી ડાય બી ના ખપે.
એ તો છે પણ હવે શું કરીએ અ. થોડી ક ચતરી ખપે.
તમને બનાઈ દેવાની હવે તમારા હાથમાં અમે સોપરત કરી તમે ચતરી બનાવી દેવાની હવે એને.
ટ્રાય કરશું હવે. તો ઓમ ડાઈ હે એટલૂ હખર.
હ રોટલા દેને ડાણા માંથે તો બસ.
ચતરી હોય ને તો હિલ સ્ટેશન માં જવાનું બીક લાગે.
હમ્મ.
હ અ.
એરે
શું કેયરી નનકડી હારી અમારી.
ઈ હમણાં બારે મેચ જોવે રહી હમણા આજે હે ઈન્ડિયા જે જે હિસાબે ગોબર કરે રિ ને એ સમેટે રિ ગોબર ને.
તો એને શરમ આવેરી મતલબ. કોલમાં વાત કરવામાં એ એટલે લાગતું નોતું.
ઈ એવીજ હે. એ ખાલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના જેમ ઇ કામ કરે બાકી કોક એને કહેશે કે હા વાત. કર જીજુ નો ફોન હે માસી નો ફોન હે તો ઈ થોડીક મહાણસાઈ વાત કરશે. એને ટાઈમ લાગે થોડુંક આમ ફ્રેન્ડલી થત તો ફોનમાં હામામામા તો તોડી જ લેશે.
ત્યાં જયારે લગ્ન માં મળી હતી ત્યારે એવું નતું લાગતું.
શું કરે એ એવે ડબલ ડબલ ફેસવગુ કામ કરે. તો એવું મારું હયનહી હું જેવી. ફોનમાં હું એવી હામે જઉં તો એ મહાણ ને એટલું પ્રોબ્લેમ ના થાય.
બરાબર એટલે તલમાં જોયું કીધું આ તો બઉ એમ બી વિડીયોમાં બી લાગેરૂ મૂકેરિ એમાં. વધારે શરમ આવે રી એમ.
હા એઈ થોડીક ક્ષાયે મતલબ ઇન્ટ્રો વટે. આમ જેના ભેગી એને જામે એના ભેગું ઠીક હે બટ અ બાકી ઇન્ટ્રોવટ હે.
એટલે ફર્સ્ટ મિટિંગમાં મારા ભેગું જામી ગ્યું એટલે હારું કેવાય.